અવાજ જ આવતો નહી તમારો- હલો અવાજ નહી આવતો-
હું શું કરો?
હ જવરો જ હુંમાઈ-
હમ
અમાનની હબુ
હ આપડણેે આહાડી બીજ
ઓ હું આયા હતા
ચલાવા ગયા હતા તમે
અમે બાર વાગે આવયા હતા અને પાંચ વાગે જતા રહતા એ ત
યાર વલુ આબ ન હતું
વેહલા અમારે ચમકે અમારે બધું કોમકાજ હોય ને પેશનને એવું એટલે
હમ
તમે આયા હતા
ઓવે
સમજ લાવવા ગયા છે
અમે વ્યાલા જતા રે તો આપડે પછી જશોમાં નહી આપડે હારી જોડે.
હોવે હોવે
અ એજ હતા એ એ આપડે તમે જોવોઓ તો વસ્તી એટલે ભીડ હતી એમ દર્શન કર જણો જાાવ તમારી યાર. પ્યાજ નું દૂધ પરા એટલે પૈસા એટલે તમે ગયા છો.
એમ કે પેશન અમાર દૂધ ન દૂધ નું હોય એટલે અમાર સ્વાદના આતુર પડે
હમ આપડે રણું જ જ પણ આપ બીજે જવું હો ભાઈ-
આપડ લેસ્ટ ટાઈમ જઈએ
હમ
કોણ કોણ જાઓ ફેમિલી અંગ જ જાઓ તો આપડે એકલા જ જાઓ
આપડે ફેમિલી અંગર જાવ તો ફેમિલી અંગર ને દોસ્તાર ભેગું જાવું તો દોસ્તાર ભેગું-
આપડે જઈએ અને કોરા ગિનાર બિનાર ફરી બરીને આવીએ સ્વર્ગ જોતાઈએ-
હમ આપડે દોસ્ત ભેગું જવા મોજ લેવા માટે.
હા મોજ કરીયે જિંદગીમાં હું લઈને આયા ને હું લઈને જવાન
હમ તમે જોસોમય આયા હતા
હા હાલ ફેર તો નહી આયા પણ પેલી વખત મુ આયા તો
આ ફેર તમે આયા તો તમે એમ કહો કે વસ્તી ચટલી હે
પબ્લિક તો અમે રણુજા જતા એટલી બધી હતી ને કોઈ વાત ના કરશ નવરાય એક્સિડન્ટો બહુ થાય
એઈ બાજુ યાર એવું બહુ પણ આપડે તમે જોવો હોય બધા આ પગપાળા યાત્રા જતા હોય બધા યાત્રાળુ હોય
અત્યારે તમે છે ને સીધા હેડીયા જતાને તો ત દારૂ પી પી ને બાઈકો હાંકે ને એટલે ઠોકે ઓ કેને વાકકાનો આવે આપણો આવે
હા એ હાચી વાત કે વચ્ચે આયા છીએ એમ
હા
બીજું બોલો
હાલ તો કોણ હાલ તમે.
અમે વિયા ધૂણે જ હો.
શોણ જવારે
હોવે
કેમ તમારે તોણે રમાપીર ને
હા ભે રોમાપીર નો
કેટલા કિલોમીટર હોય છે તમારે
આ
જઇને કોક માગ જીઓ
અમે તો માગેલુ જ છે
હુ મારેલું હોય
આપડે શું બીજું લાગ ને કે દેરો માંગીએ
એવું આવે અમે તો બાર માં બોર્ડ ની પરીક્ષામાં પાસ થઇ જાય એમ માગીયુ હે
એવું
જેમ કે આપડે પાસ થઇ જઈએે અમે ડાયરેક્ટ જો અગિયાર ભણલા આ દસ ભણ્યો અગયાર ની આ બાર ની એક્સ તરીકે પરીક્ષા આલવાની
તમારે તો વરસાદ આવ્યા તો
અમાર તો ખાસો બધો આવ્યો તો
એમ ખાસો બધો ચેટલો આવ્યો હતો
હોય તો એમ તો પડે તો ત્રણ કલાક લાગે
હમ કે તમે તમારે હારુ પડે અમારે એટલું બધું નહી આવ્યો ખાલી લાગી એમ કે છોટા નાખ્યા હે ગારો થાય એવું
અમારે તો હવે તો કોઈ ટેન્શન નઈ કેમકે હવે બધું પનસ એવું થઇ જાય ખર
હા
પસો સારે જાહો ને પૈસા પૈસા કમાણી થાય
તમારે કપાસ કેવો થયો હે
અમાર કપાસ થયો હ કેળો હમાં થ્યો હે
હમ
તમે પોણી પાયુ
અમારે તો પાણી પાયુ તરત વારસાદ આયો પ પાર લીધેને આવ્યા ખબર હે
હોવે હોવે.
એ વખત આ જાવ હારજ
તો તમારે પાવા જ નહી પડે હવે.
શેરડયું બેરડ્યુ ખરું આમ નેરડ્યું
હા
અને એના ચડ શું વાવાનો વિચાર હ
અમારે શું ભાઈ એક આપડ રોકડીયો પાક વા આવો તો પછી ડાયરેક્ટ એરંડાયું ભાઈ
આમ તો એરંડા ને હું હારું નહી.
રોકડિયા પાક માં રોકડિયા પાકમાં ચયો ચયો આવે.
અમ તો મગફળી વાયી તમે હું વાયુ.
અમારા બાબા ન શું ભ કેજ હ કોઈ પૂદતું નહી.
એમ તમે એમ કરો.
હોવાઈએ
અડદ લઈદો.
હારા કઠોળ નઈ.
હમ.
આમાં વરસાદ પડે જાયને મોટા થાય જાય ને આપણે ખાલી બેદવાનું ખાતર પાણી કરવાનું.
હમ અમે તો પંદર વીઘા અમે તો પંદર કરી હે.
પંદર ર હું જો હાર ઉ પવેે તો મારે ભેન વિવા કર દેવા.
હમ
હ જેમ કે એને અમે દાગીના બાાગીના ઊણ તો કરાવ દીધા.
હા
જો સારું પાલવે તો વિવા વિવાહ કરી ના છીએ.
હમ
તમે પયનેલા હો કે કુવારા હો.
બીજું બોલો શાંતિ હે.
અમારે તો શાંતિ હૈ તમાર
અમારો શાંત જ છે.
તવીરો બાબાને વિચાર્યું મે તો
હમ
તુંવેરો વાય નાસી અમે તો.
યાર તુવેરો તો સારી પ્રોટીન મા આપડે ખાવા આપડે જે ભોજન કરીએ કરીએ.
હોવે
ઈયારું આપડે અયારે તમાર વરાળા ને એવું હોય ને.
હા હા હા
એટલે કે સાદું જ ભોજન કરવાનું આપડે ખીચડી છે. આ કઠોળ હે
ચોમહુ એટલે થઈ જાય તેમ કે ખાલી આપણેે ખાતર પોણી કરવાનું રે મોટી થઈ જાય. મોટી તૈયરી થઈ જાય વરસાદ નું પાણી આવે એટલે આપણે ખાલી ખાતર પાણી કરવાનું રે.
એમ નઈ
હા
અ હું એમ કઉ તમારે આપડે આ નહી આપડે.
અવાજ કપાય છે તમારો. હા અવે કમ
અવાજ ના કપાઈ યાર હું એમ કઉ હું
બોલહ હા
કે તમે આપડે ભોજન કરો ન તો સારું
પૂનમ. લે ઉપવાસ.